બોલ હેનું.
હા
અવાજ નહી આવતો તારો. અંદર અંદર આવ ત હા હવે આવ્યો હવે આવ્યો હવે આવ્યો. હા હા બોલ બોલ શું કરે.
અ.
હૈ.
અવાજ નહી આવતો.
હલો.
હા બોલાવે.
આવે છે અવાજ.
અવાજ આવ છે નહી આવતો એવું થાય છે બબા જરામાં
એ થકું વા વા
બીજું હા હા હ બોલ બોલ.
આવો
હ હવે આવ્યો હવે આવ્યો. બોલ બોલ શું કરે.
કસું નહી.
શું નહી શું સુખ તો બોલ શું કર. ઓરું મગન.
આ તમાા.
હ.
ઘરમાં જઉં છું ને તો ફોરજી થઈ જાય.
ઘરમાં જઉં છું તો.
ફોરજી થઇ જાય છે નેટ.
એવું છે તો બાર રે પાંચ દસ મિનિટ પંદર વીસ મિનિટ જેવું. હા બોલ બોલ કેવું ચાલે છે અતારે.
મસ્ત.
બસ મસ્તજ ચાલતું હોય છે. તમારું ત ના ખાવામાં ધ્યાન છે ના ભણવા ધ્યાન છે. એ બાજુ ધ્યાન છે તમારું શું ખાવ છો ત. શું ખાધું તું ત્યાંન છે તારું.
હા તો કેટલું સારું ધ્યાન કે ન.
ત મેગી કે ખાવાની વસ્તુ છે. એના કરતા સારું તો કોઈ બીજું ખાવાનું હોય શુ બહુ મસ્ત
સારું કાલે પાસ્તા બનાઈને ખાઈશ.
તારે આવું બધું ખાાવ એના કરતા કઈક હેલ્ધી ખાઓ ને માર જેમ ઓટ્સ ખાઓ ઓટ્સ. ને પાસ્તામાં શું હોય? તારે મદોજ હોય છે ને કમશે કમ
તો હોય તો ચાવે ને
ખાવાનું હોય અને એ બધા થી ઉપલબ્ધ નહી શું છે એમાં ખાવા માટે એ જોવાનું ને.
જો હું તને એક સારી વાત કઉ.
હા બોલને.
મને છે ને ટેસ્ટ સારો હોવો જોઈએ. તોજ ગળા નીચે ઉતર ખાવાનુ
એવું.
હા.
બરોબર.
હું મને ભાવ તું હોઉ જોઇએ.
તને ખબર છે મહારાણા પ્રતાપ શું ખાતાા તા બાજરીની લોટ તારે
એ જ લઈ ગયા
બાજરી રોટલો અને એ બધું ખાતાતા તમે લોકો શું ખાવ છો હે.
મેગી.
તારે મેગીને આ બધું કઈ સારું છે પીઝા બર્ગર એટલે જ તમારામાં એટલે તમારામાં કશી જાન નહ આવતી મારે જેમ જો હું ખઉં છું ને પ્રોટીન વાળુ
હા તુ તો બઉ ડાયો છોકરો.
તારે હું તો ડાયો જ છું જીમ જાઉ છું પ્રોટીન વાળી ડાઇટ લઉ છું જીમ ના જાાવ તો કશુંક ને કશુંક તમે કામ તો કરતા જ હશો. ઘરે બેઠા બેઠા શું ના હુંય રો છો?
ના હા ખઉ જ છુંને.
શું ખાવ છો? તારે તે એમાં. અરે હુ એમ કેતો તો કે કાલે ભરવાડ નો મને ફોન આયો હ બરોબર.
હા
તારે મને કે છે કે તું ટ્રેનર છુ ને જીમ નો મને તે મેં કધું હા ટ્રેનર છું એમ તો મે મને કે કે મારે ખાવાનું શું એમ તો મે કીધું તમારી બોળી જ મેં કીધું ફેટ વાળી છે કસુ ખાવાની જરૂરત નહી તમ પાંચ છ દાડા ના ખાવ તમાર જો મે કીધું ફેટ એનર્જી રૂપે મેં કીધું લેશે ખાલી પાણી પીવો તમે નકોડા અપ્પાસ કરવાનું ચાલુ કરી દો
તે તું ટ્રાય કરી ને આવું બીજા ને શીખામણ આલ્યા વગરનો
અ બોડી કંટ્રોલમાં છે એનું એકસો બે કિલો વજન હતું એટલે હ એટલું બધું મેં કીધું એના કરતા તમે મેં કીધું પાંચ છો દાડા નકોડા મા રો ફરી જોઓ તમારું ને કધું તડ દડ ઉતરે એના કરતા જોઈ તમને એવું બી ના કરવું હોય ને સ્ટેમિના રે પ્રેમીરાને એના માટે મેં કીધું તમે ક્રેટીન લો એના કરતા મે કીધું તમે ગ્લુકોન ડી લો એવું બધું
અરે કશું નય ફ્રૂટસ ને એવું તો ખાવા જોઈએ જ
હે હા એટલીસ્ટ ફ્રૂટમાં બધું તમે ખાઈ શકો પણ એમનું વજન જ એટલું બધું હતું બટકા ના આટલું બધું વજન એટલે મેં કીધું ચલો ને નય ખાવા દેવા એમ
હા યાર મારું વજન કેટલું પૂછ
તારું હશે એમ ને પિસ્તાલીસ સુડતાલીસ જેવું
એટલું બધું નહી
તેતાલીસ એકતાલીસ હશે એકતાલીસ દિલો તો હશે જ
ત્રી
જોયું ત એતાલે હું બોલો્યોને
જોયું મેં કેટલું મે
મેન્ટેન ના કેવાય ને કુપોષિત કેવાય તમારે તો સખત ખાવાની જરૂર છે સમજ તેતાલીસ કિલોમાં તમારું કશું ના થાય મેન્ટેન ના કેવાય એને તારે અને સખત ખાવું ખાવું પડે એના માટે હમ જવ અમે ખાતા હતાા એટલે તમે જોુઓ આમ મોજ આવે એવું ખાધ ત અમ લોકો તો તોડીી નાખી એવું ખાતા તા નું લોકોને આમ હામે હામે હામે આવે ને એટલે જોવે કે, આટલું બધું કેમ ન ખાય છે એમ.
અરે પણ મારે તો પેલેથી જ નહીિ બનતી જો હું ગ્લાસ પાણી લઈને જાઉં ને તો ક્લાસ હામાં પડી ગાય જો તેલ મારી જોડાે રાખ્યું હોય તમારો પગ વાગી જાય તો તેલ ઢળી જાય
તારે એટલે
આવા આવા તો કિસ્સા રહ્યા છે મારા ખાવાના નહી જોડે લાવતું વિચાર કરી લે હ હું કુપોષિત નહ બરાબર છે
ખ ઓછીધ છું ને ખાવામાં તો ભાન નહ તારું પછું ચાલ મને ગયા તો દસ તમે ક્યાં ફરવા ગયેલી અત્યારે.
બસમાં!
હા ક્યાંક તો ગઈ હશેને? પ્રવાસ બવાસ આયો હોય.
ના ભાઈ. ખાલી આ રોનક સર લઈ ગેલાને તઈ ગેલી.
અમારે કરતા તમારે કરતા તો અમારે સારું, દસમામાં ત અમને ઇમેજ લઈ ગયા બે દાડા.
અમાર તો કશું કોન. એટલે અમાર સ્કૂલ ના છોકરા-છોકરીઓ એટલા બોગસ માણસો છે ને.
અમારે તો. અમારે એવું જ હતું પણ કેવું કે થોડા ટાઈમ પછી, થોડક છૂટા હાલ દે અમને
તો પણ કેમ ના રાખ્યો ખબર! ગયા વર્ષે અ મારું ટેન્થ હતું. ને ટેન્થ કે ટ્વેલ્થ હતું.
ઇલેવન્થ. હ ગયા વષ એલે નાઇન્થ.
હ આવો પ્રવાસ રાખના એત એટલે મારે હું નાઇન્થમાં હશે ને. બીજા બધા ટેન્થમાં હશે. તો એ લોકોને પ્રવાસ રાખ્યો હતો. તો એક છોકરો હતો ને. એ પહેલી વાર એક છોકરીને લઈને પડ્યું. મલે જ ની મળે જ ની. મલે જ નહી. પરાણે પરાણે એન હોદી લાયા. થોડીક વાર રહીન બીજી છોકરીન લઈન પડ્યો. એવું એને ત્રણ થી ચાર વાર કર્યું હશે.
એવ!
હા. એટલે એવા બાળકોને લીધે છે ને અમને નહી થઈ જતા.
અમારે એવું કસું નથી. અમારે કેવું કે, હા.
અમે એક છોકરી નઈ નઈ તો એ સાતથી આઠ વાર ભાગી ગઈ હશે.
શું?
અને એ તે કોલેજમાંથી જ.
એવું? બરોબર.
અને એના મમ્મી પપ્પા દર ફેર કે, કિડનેપ થઈ ગઇ. કિડનેપ
અ.. હ...
કેટલા અઘરા લોકો છે. તું વિચાર કર ખાલી
જબરી નોટો છે.
પછી અમને કોઈ લઈ જતું હોય તો એ લઈ જાય?
ના લઈ જાય કોઈ.
અમારે છે ને બે રીસેસ આલતાતા. નાની રીસેસ અને મોટી રીસેસ. એક ખાવા માટે અને એક રીસેસ અને એક કોઇને બાથરૂમ ક્યાય કઈ જવું હોય એના માટેની.
એવુંય પાછી રિસેસ હોય?
હા હા. અ મારે એક મોટી રીસેસ પેલાં ખાવાની પડે પછી નાની રીસેસ બે રીસેસ પડે.
હા.
તો મારો જે ફ્રેન્ડ હતોન પેલો શુભમ
હા.
એવાય કોઈ ખબર નઈ કોક છોકરીને લઈને ઉભેલો કમરે હાથ મૂકીને.
એવું?
તો ફાધરે પકડ્યો યે.
હ...
એટલે પછી અમારી બે રીસેસની એક રીસેસ કરાઇ દીધેલી.
યેએ.
અને એ છોકરો એવો હતો ને કે ગર્વથી બધાને કેતોતો કે મારા લીધે બેની એક રીસેસ થઈ છે.
હ... હા! અમુક લોકો ન આવું થાય ભાઈ અમુક લોકોના મગજથી થાય. તારે.
અને પછી અમે ફાધરને મનાય મનાઈને ફરી પાછી બે રીસેસ કરાઈ. અન એમાં પાછો વિશ્વ, શુભમ ને એ બધા હતાને એ બધાનો ઝઘડો થઈ ગયો તોય. કાઠે.
બરોબર.
ને પછી અમારી રીસેસ જ કેન્સલ કરી.
પછી રિસેસ જ નહીં પછી બારથી છૂટી જાવ તમ લોકા અમારે એવું કશું નય, અમાર શાંતિવાળું જીવન. કોઈ કશું બોલે નય, કોઈ કોઈના મતલબ નઈ, કેન્ટીન હોય કેન્ટીનમાં જયન સમોસા ખાઈ લેવાના, સમોસા હોયને એટલે બધા જ
અમારે તો કેન્ટીનમાં એવી ભીડ હોય એવી ભીડ હોય, ધક્કા મારી મારી જો રિસેસ છે ને વીસ મિનિટની હોયને તો પંદર મિનિટે તો તમારો નંબર જ આવે.
અમારે એવું જ હતું, પણ કેવું કે પહિ થોડી ઘૂસ મારવી પડે. થોડી ઘણી અમને. આમ તેમ કરું.
એવું જ હતું તું એવું જ હતુંતું, તો હું શું કરતીતી ખબર છે? કોક નું કોક તો ફ્રેન્ડ બેનપણી ભાઈબંધ કોક તો આયુ જ હોય ને તો ચાલસ જ નતું અમારું લેતા આવજ ને આવું.
તો પછી સેટિંગ પડી જાય. અમારે એવું હું એવું કરતો હતો. થોડીક થોડીક વાર માટે તો કોક વાર કહું કે જાનમાં લે ને પૈસ
ના હું તો રોજ જયારે પૈસા લઈ જાઉંને તો હું ક્યારેય ના જઉ કોક ને કોક ને માર તરફથી મોકલી.
હા ભાઈ.
અરે પાછું મોકલી ને એવું ક હું અહીયાંયા બેઠી છું હ અહીયા આઈને આલી જજે
હા ભાઈ બોલ આવું બે મિનિટ ચાલ તમે પાંચ દસ મિનિટમાં કરવું બર
હા.
હા.
હાય
બાય.